હલો
હલો
કેમ છો
મજામાં, તું કેમ છે
હું, પણ મજામાં છું
બધું કેવું ચાલે રાહે
બસ ચાલતું છે, અત્યારે તો વરસાદ બહુ પડતો છે એટલે ચાલ તુ છે, તમારું કેવું ચલે
અમારે ત્યાં પણ બહુજ વરસાદ ચાલે છે
કે આજે તો રોજ કરતા વધારે વરસાદ હતું
આવે છે
હમ
હા
તો તું જોબ પણ અમના જાય છે કે તે મૂકી દીધી જોબ
જાઉં છું ને એટલે હુ
કેમ છ તું કેતો કે હું ગવર્મેન્ટ ની તૈયારી કરવાનું છું
એ તો સા સાંજે કરો ને કામ પર તો જવું પડે ને અમે, મેં કામ પા પછી પૈહા કમાશે.
ન ટાઈમ મળી જાય છે એટ વખત
હા એ રાત્રે હા રાત્રે ભણ કે કામ પર તો જવું જ પડે ને.
હા એ તો સાચી વાત છે. બધા આપડા જૂના ફ્રેન્ કેતા હતાનેકીધું શળ છે એમને
હા હા.
બધા મિત્રો કેતા હજુ ના કે તું જોબ મૂકીને ભણવામાં ધ્યાન આપે છે એને બધું
નહી પડે જોબ તો કરવી પડેને કેમ કે અમે આનું કોર્સ હા ગવર્મેન્ટ તો આપ સપ્ટેમ્બરમાં ફોર્મ આવશે સપ્ટેમ્બરમાં એક્ઝામ આવશે. ત્રણ ત્રણ મહિનાથી મેં કમાવાની તો પછી કે રી ચાલ બધું ખર્ચા ને પછી મ મોટા ભી થઈ ગયા છે બધું ઘરવાળા થી બી કેટલું માંગવાનું સારું બી નહી લાગે
હા એ વાત તો સાચી છે હવે નાના નાના હતા એટલે સારું હતું. કઈ ચિંતા નહી બધું ઘરવાળા કરી આપે ખાવાનું ક પણ લાવવું હોય મૂકવું હોય હમણાં તો બધું પોતે જ કરવું પડે શણમમાં જેટલી આવે અપા ઉમે દ મામા
હા એટલે જ ને. પછી એટલે તો આ સાઈડ પર નથી મકતો કે કે કામ કરવું જ પડે ને એમ
કેમ કે છે ને મારા અહં શું છે. હું પણ કઈ વિચારતી હતી કે જોબ મૂકીને જરાક પણ એવું નહી થાય મારા કામ તો કરવું જ પડે.
હા છે.
અમુક ટાઈઇમવ થાય એટલેધ દુકાન પ એ થાં ગયા. બસ વધધું મકી ને ચતી લવી એ પણ ના લ્યા આપને પણ એવું થાય પણ નહીિ આપડે એક તો દિવસ ઘરે રહીએ એટલે આપને એવું થાય કે શું કરું શું કરું.
એ તો સાચી વાત છે અમે જો ને રવિવાર હોય ખાલી એક રવવાર હો હોય પછી એમ તો રોજ આ કામ એ કામ એ કામમ જ ચાલ્યા કરે એમ
એ જ તો શ તે પણ સવારે આવે ને રાતના એમ એમ લાગે કે આગ બંધ કરી એટલે રવિવાર પણ પૂરું થઈ જાય.
હા રઈવાર ખબર.. આટલું જલ્દી નીક્ળી જાયને ખબર નહી પડે કે આજે રવિવાર હતો.
આ તો કોઈ દિવસ ચાલીય ને ચાલ મળવાનું કરીએ બધા આપડે.
અત્યારે મેં બોમ્બઈ છું.
એટલે શું કહે છે તું?
અત્યારે બોમ્બે છો બોમ્બે.
અચ્છા તો પછી ક્યારે આવનો તું બોમ્બેથી? કેમ ત્યાં જોબ કરે છે શફ્ટ થઈ ગયો કે શું? બે મહિનાની પહી નોકરી મળી ત્યાં કેમ પછી પાછો અહીંયા આવાનો એમ?
બે મહિના પછી દિવાલી છે એટલે દિવાલની રજા હોય કે ની
હા મને કેવું આવ્યું છે ત્યાં બે બે મહિના અઇયા ને ત્યાં ફરી ફરી કામ કરે મળતું હશે વધારે પૈસા તો મને પણ ત્યા જવું પણ તારી સાથે ફરા અહીયાંને ત્યાં
એમ ના હોય ત્યા પણ અહીયા કરતા સેલેરી ત્યા સારી છે. ને કામ બી ઓછું છે સાત વાગે તો બંધ થઈ જાય ઓફિસ ઓફિસ બધું રહેેવાનું ખાવાનું જે લોકો જ આપે.
તો સારું તને તો બોમ મગું મોઘું છે ત્યાં જેટલું કમાઈ એટલું ખવામાં ને રહેવામા જ જતું રહે. પણ તું તો બધું મને ખબર હતું કેવો જ ચીલી જેવો રોડ સાઈડ પરથી કપડાં લઈશ એ બધું મને ખબર છે. એવું નથી કરતો ન તુ હમણાં પણ
એ કપડા એ ચિંધી નહી હોય એ કપડા અત્યારે તોય સારા હોય છે. તમે કોઈ વાર લઈજો
તુ તારી તો આદત છે પચાસ રૂપિયાની પેન્ટ લેવાનીને બોમ્બેમાં તો બધું બહુ મળે એવું એ તુ ત્યાં આ એ આ બધું વિચારી નઈ જતો ને કે પચાસ રૂપિયા ના કપડા મળી જશે સસ્તામાં રહેેવા હું એવું કઈ તો નથી ને ત બચાવવાન ચક્કરમાં
તમે જે પાંચસોની પેન્ટ પેર્યો છેને, તે તા બસોમાં જ મળ્યોને તે તા તે જેમ આખા ઈન્ડિયા માં જાય.
એ પાંચસો ના આવે હજાર ની આવે ડો બા ખબર કે નઈ તને
તો એ જ વાત કરો એ તમારી છે ને ઈયા
ના ના ના એવું જ કઈ ના હોય. એક બ્રાન્ડ હોય છે, તને બ્રાન્ડ નહી ખબર રોડ સાઈડ થી લઈને તને શું ખબર પડે કઈ બાર ના પડે તને તો
એક દિવસ આવજુ મુંબઈ તો ખોપરેે તમને કેવી રીતે હોય ને શું હોય. હા તમારે અયા બે બેને અયા એમેઝોન અને ફ્લિપકાર્ટ પર જોએ એટલે તમને લાગે અરે આ તો બહુ મોંઘુ છે, આ મેં આટલામાં લાઈવું એટલે બઉ સસ્તું થઇ ગયું હતું દુકાન પર તો મોંઘું હતુ, ઓનલાઈન ફ્લિપકાર્ટ પર તો ઓછામાં અને મળી ગયુ.
નારે હ ઓનલાઈન યોગ છે ને શોપીંગ બહાર જાઉં છુ.
કેટલી ખરીદી એમેઝોન પરથી મંગાવ્યા કરે આ છે તે છે એમ છે, તેમ કેટલું બધું હતું તો
ના મળે જોબ પર જાવ પછી ઘરે આવે ને કામ હોય તારું જેવું નહી. ઘરે આવી ને બકાસું જેવું સુઈ જવાનું આવું બધું ના કરાય
એટલેને પછી તમે થોડી ભાવ ખબર પડે શું છે ન સુ
અમે છોકરીએ છે અ છે ને વધારે કામ પણ આવેય છે. જમવાનું બનાવી આપે તો પછી ખવડાાવઓ તમારા ઘોડા ને પછી વાસણ ઘસવાના પછી એ જમાવાના બધું બહુ કામ હોય તો મા ને સુી જવાનું બું ના હોય.
તો ચારે મોટો થશે ચારે
તો તમારે બધાની જિંદગી કોઈ શડી ન મળે લોકો ભ કેટલું કામ કરે
એ લોકો કોણ
જેમ તમે ઘરે કામ ખાવાનું બનાવો ને તેમ બીજા લોકો બી અમે બી આ કામ કર બધું કામ કરીને એમ રાતે એક બે વાગે સુએ છે તમને શું તમે તમને લાગે તમારી જિંદગી બહુ સારી છે બોહ મહેનતથી જો બધા જ મહેનત કરે છે બધા પોતાની લાઈફમાં મહેનત કરે છે
હા હું જોબ કરવા પણ જાઉં છુ હ જોબ કરવા પણ જાઉું છું અને પછી
સામને કઈ ખવા પડ ન
બરિયા બધ કામ પણ ઘણું છ તું કેમ એ સેન્સટ દાંડો થઈ ગયો છે ક પણ
તો અમે ભી કામ કરે છીએ અમે ખુદ કામ કર પ છે.
આ તો અમે પણ જોબ એટલે એવું જ હોય આખો દિવસ કામ કરવાનુ જોબમાં એ જ જોબ કેવાડો બા ચાલ આ બધું મૂકી દેવાય બીજા બધા શું કરે છે એ કેહ મને તું પાંચ મિનટમાં રડવાનું ચાલુ થઈ જશે તારું બીજા શુ કરે ઓલીય
બીજા એમ શું મેં પોતે બી તો મુંબઈ માં રેવ પોતાનું ખાવાનું બનાવાનું એ આવે વાસન ધોવાના કપડા ધોવાના તમે તો શું તમારે તો પોતાની મશીન છે તે કપડા નાખી દ મશીનમાં કામ વાલી કરે તમને શું છે બે બે તો કામ વાલી આવે તમારતા
હા તો પૈસા કમાવો ને તારતા પણ આવશે એ કપડા બે દિવસ પહેલેને પછી ધોવા ના કે એવું ના ચાલે દીકર ના ચાલે બોલ ને મોણામા મગ શું ભણઈ ગયો તારા મોણા માં
તું કઈ હશે નહી તમે તમાર કામ કર
હમમે તમે પણ કામ કરો શાંતિથી રહો બીજુ કઈ નઈ અને તું છે ને શું સાભળ મારી વાત તું પેલા જે કરતો પૈસા બચાવવા માટે એક દિવસ માં એક વાડા પોઅ ખાતો તો એવ બધું નહીં કરતા તું હમના
જો ત તમને શું છે મે કઈ પણ કરું તમને બો પચાયત મે તમારા ભાઈ ની મળે મે કઈ તમારા ભાઈ ની મળે
તુ મારો ભાઈ જેવો દોસ્તર છે ચિંતા છે મને
તમને કઈ ચિંતા નહી મળે તમને ખાલી મજાક ઉડવાનું છે તમને કઈ ચી
આઈ નો યુ આર સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ એટલે તું બો પોતાના ઉપર ઉભો છે પોતે જ બધું કરે છે મને ખબર છે તારા જેવો મહેનતી છોકરો મેં કશે નહી જોયો કશે એટલે કશે નહી તને ખબર છે તું નાનો હતો ને ત્યાં જે ને આ ટીચર પણ બોહ એક વાર કામ આપે ચાર કામ કરીને આપતો મને બધું ખબર
બો મેહન્ટી છે છોકરો મારો મમ્મી પણ બો જ બોલે. આ મારો છોકરો આ મારો છગરો તે ચાલો હવે તું ક્યારે આવશે મને કઈ દે ટિકિટ બુકિંગ બુકિંગ અમણાથી જ કરાવી દે તું
આવાનો જ નથી મેં તો ચાયલો બાર ફરવા ચાયલો. દિવાળી દિવાળી વેકેશનમાં બહાર ફરવા ચાલ્યો.
બાર ફરવા ગામડાંમાં?
દ્વારકા ચાયલો.
કંઈ ન‌ઇ જયા કરજે જોકે ક્યાંક ડુબાઈ ન જાય હા. ભગવાનના દર્શન પ્રેમપૂર્વક કરજે ને તો પછી ભગવાન પોતાના પાસે બોલાવી લેજે તો પછી બો પ્રોબ્લેમ થશે તો એક કામ કર તો એક કામ કર બધું આવ્યા કર અહીયા પછી આપડે બધા મળીને સાથે જશું સાથ્થે મળીને મજા વધારે આવશે. સમજ પડે છે તને? કેમ? તું રીસાઈ ગયો એવું કેમ? તું છેને તારી આદત છે નાનપણથી સ્કૂલમાં પણ તું એવો જ કરતોને જે જરાક કંઈ કેઈ તો તુ રિસાઈ જાય તારૂ મોડુ એમ કૂતરા જેવું બની જાય છે. કેમ એવું થાય છે? બોલને. શું થ્યુ તને?
મારે છેને તે એક કોલ આવતો છે.
ક્યાં કોલ આવે છે
માલઘટ ક દાંત કાઢને
નહી હોરા